હ જય શ્રી કૃષ્ણ. બોલો બસ મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું. તમે કેમ છો?
બસ મજામાં. બીજું શું કરો?
બસ કઈ નહી હા મુવી જોતી હતી તો ટાઈમપાસ માટે આપણા મનોરંજન માટે મુવી કેટલોું સારો સાધન છે નહી પિક્ચર જોવું મતલબ ફિલ્મ જોવુ કેટલો સારો સંદેશ પણ આપ છે આપણને કેટલી જાતની અલગ અલગ પિક્ચરો હોય છે.
આ તો છે મને પણ છે ને મનોરંજન જોવાના ખુબ જ શોખ છે મતલબ અ અઠવાડિયામાં કે પંદર દિવસમાં તો એક વખત અમે લોકો ફેમિલી સાથે પ્લાન બનાવીને દરેક નવી મુવીઓ લાગે છે તે જોવા જઈએ છે સારી હોય તો
બિલકુલ.
બસ તો આજ મનોરંજન તો આવે છે કેવી રીતે આપણે ફ્રી હોય ને બધા ફેમિલી સાથે બેઠેલા હોય તો જોવાની મજા જ અલગ જ આવે છે. તેમાં જે અગર જો મતલબ આમ ફેમિલી વાળ ળા હોય નામ કોમેડી હોય તો એ મને જોવા ખુબ જ પસંદ છે.
હા. હા બિલકુલ હા જો કેટલા અલગ અલગ પ્રકારની મુવીઝ હોય છે. અ અ હોરર મુવી, પછી કોમેડી મુવી, અ પછી અ અ થ્રીલર કોઈ પણ અ અને મનોરંજન વાલી કોઈ પણ, રોમેન્ટિક મુવી બધી જાતની અલગ અલગ મુવીઝ હોય છે અને આપણને અલગ અલગ પ્રકારના સંદેશ પણ આપે છે.
હા એ તો તમે બરાબર કેયોો છો. કારણ કે જો હમણાં ની મતલબ લાઈફ એવી ચાલી રહી છે. કે લોકો મતલબ આટલા વ્યસ્ત જીવન જીવનમાં છે ને મનોરંજન નું મહત્વ મતલબ સમજી મતલબ અ એ લોકોને વધારે મતલબ ટાઈમ જ નથી મળતો માણસ શું આખો દિવસ હવે નોકરી કરે છે અ મતલબ છોકરાઓ પણ અભ્યાસમાં જ અ મતલબ આખો દિવસ જતો રહી છે ટ્યુશન અને શાળાઓમાં અને છે ને મતલબ વ્યવસાય અને મતલબ જવાબદારીઓમાં એટલા બધા વ્યસ્ત રહે છે અને સતત કામ કરવા થી એ લોકોનું મન છે ને એકદમ મન અને શરીર થાકી જાય છે તો આવી સ્થિતિમાં અગર જો એ લોકો મતલબ મનોરંજન જેવી જીવનમાં અગર જો અ મનોરંજન જોઈ તો તેમને શું અલગ જ તાજગી અને આનંદ અમા અનુભવે છે. તો મનોરંજન શું માત્ર સમય પસાર કરવાનો મતલબ એ નથી એ મત લબ મનોરંજન જોવાથી એમને શું માનસિક શાંતિ પણ મળે છે, અને મતલબ એમનું મન પણ અ આનંદ આનંદિત થાય છે.
બિલકુલ આપડે જોઈએ તો કેટલી પ્રકારની ફિલ્મો હોય છે, એમાં એક્શન મુવી હોય છે, થ્રીલર પછી કોમે ડી, રોમાન્સ, હોરર, અને કોઈ કેટલી તો સા આપણે શીખવાના માટે પણ સાયન્ટિફિકલ સાયન્સની ફિક્શન વાળી મૂવી પણ હોય છે. અને આપણે જોઈએ તો એમાં કેટલા બધા અ અલગ અલગ ફિલ્મોની અંદર જોઈએ તો સ્ટોરી ગમે છે, કોઈની કોઈનું એક્શન સીન ગમે છે. અને ગીતો અને નેત્ય આ બધી જ પ્રકારનું મનોરંજન આપ પણને મૂવીની અંદર એકત્રિત કરીને મલે છે. અને જોઈએ તો એક મૂવી બનાવા પાછળ પણ કેટલા બધા લોકો અ પોતાની મહેનત કરે છે, ત્યારે આપણને સારી મૂવી આપણા સામે જોવામાં મલે છે, એમાં ડાયરેક્ટર હોય છે, પછી મ્યુઝિક ડાયરેક્ટર અલગથી કોડ ક્રીઓગ્રાફર ડા ડાન્સ કોરિયોગ્રાફર અ પછી સ્ટોરી બધું સ્ટોરી ઉપર પછી અભિનેતા નેતાઓ પોતાનો કલાકાર કલાકારીથી પણ અ કેટલી સારી રી રીતે આપણું મનોરંજન કરવા માટે અ એ લોકો મહેનત કરે છે, તો અને તમને ખબર છે, કે આપણે બોલીવુડ હની અને હોલવુડની બધી મૂવી એમાંથી જે આપડે બોલિવુડ છે એ બધી જ જગ્યાએ બોવ પ્રખ્યાત છે. દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે, અને કેટલા અભિ નેતાઓ છે, એ લોકો કો જે કલાકારી કરે છે એમની કેટલી અ અભી એ એ એ કલાકારીથી પણ કેટલું ઇફેક્ટ પડે છે, આપણે બધાના મોડા ઉપર કેટલા આ બધા જૂના કલાકારો હોય છે, એમના નામ એમને કોઈ પણ રટેલા ડાયલોગ એ બધાનો આપણને બરાબર મતલબ યાદ રહે છે. કેલી એવી અ એમની અ કામની છાપ છોડી જાય છે.
હમ એ તો તમે બરાબર કેવો છો અ હવે જોવો ની પેલાના સમયમાં લોકો છે, ને મતલબ લોકગીતો ને અ ભજન ને મતલબ અ ધાર્મિક કાર્યક્રમો લોકનૃત્ય ને એવા બધા મનોરંજન જોવા જો તા હતા પણ આજે જે સમય ચાલી રહ્યો છે, ટેકનોલોજી ના વિકાસ સાથે તો મનોરંજન ના સાધનોમાં કેટલો બધો બદલાવ આવી ગયો છે, હવે લોકો છેને મો બાઈલ, ટીવી, ઇન્ટરનેટ, સોશલ મીડિયા, વેબ સિરીઝ, અને મતલબ વિડીયો ગેમ્સ ઓનલાઈન કાર્યક્રમો એ બધા અવે મનોન મનોરંજનમાં વધારે મહત્વ મેળવે છે.
બિલકુલ હવે શું છે, કે મનોરંજન ના સા ધન વધી ગયા છે, પેહલા આટલા વિકલ્પો નોતા તમને ખબર હશે તો આપણે જયારે નાના હતા ત્યારે આપણા મહોલ્લામાં જોઈએ તો કોઈ એક કે બે ઘરના ઘરે જ ટીવી હતી હવે તો જેટલા ઘરમાં જેટલા રૂમ છે, એટલે રૂમમાં બધી જગ્યાએ ટીવી આપણને જોવા મલે છે ને બધાના હાથમાં ફોન મોબાઈલ ફોન લેપટોપ કોઈ પણ વસ્તુ આ બધા ગેજેટ્સ એ એટલા બધા વધી ગયા છે, પેલા સંસાધનો ઓછા હતા અને મનોરંજનના સાધન પણ ઓછા એટલે લોકો એક મૂવી આવતી હતી શનિવાર અને શુક્રવારના દિ વસે તો લોકો આખા અઠવાડિયા એની ઈતજાર કરતા હતા કે ક્યારે આવ સે અને ક્યારે અમે એને જોઈશું તો હવે તો જો મનોરંજન ના સાધન પણ બહુ વધી ગ છે કોઈ ફોનમાં પણ જોઈ લે છે જરૂરી નથી ક્યાંક થિયેટરમાં જઈને જ જોવું કે ઘરે પણ જોઈ શકે છે ઓનલાઈન પણ જોઈ શકે કેવી રીતે પણ જોઈ શકે છે તો હવે તો સાધનો પણ વધી ગયા છે પણ એક જ્યારે એક તમને ખ્યાલ હશે એક શોલે મૂવી છે કે બહુ સુપરહિટ મુવી છે તમે જોવ તો એના બધા કિરદારો કેટલા અ ફેમસ અ છે એના એક એક ડાયલોગ પણ કેટલો ફેમસ છે તેમાં વિલન કહો એના ગીતો કહો બધું જ એમાં કેટલું ફેમસ છે તો જયારે એ પિક્ચર લાગી હતી ત્યારે બ ત મતલબ સ્ટાર્ટિંગમાં થોડું થોડું અ જયારે એ ફેમસ થવા લાગ્યું એના પછી કેટલી વખત એ પિક્ચર કેટલી વખત સિનેમા હોલમાં આવી અને એકદમ મતલબ એ વખતની એકદમ હિટ ફિલ્મ થઈ તો આ પ્રકારે હવે જોયું તો મનોરંજનના હવે સાધનો અને વિકલ્પો વધી ગયા છે એટલે લોકો ઓછે જાય છે થિયેટરમાં જોવા પણ હા પણ કકસ તો બરાબર છે ફિલ્મ જોવાનું
હા એ તો તમે બરાબર કહો છો પણ છે ને હવે જો મનોરંજન તો જોવાનું મતલબ હોય છે ને એ પણ બધાને ગમે છે પણ હમણાં જે આધુનિક સમયમાં જો મનોરંજન કહેવાય ને તો એ સોશિયલ મીડિયા નું મહત્વ એમાં વધી ગયું છે કારણ કે જો હવે છે ને તેનો ઉપયોગ કરવો જોઈએ પણ કેવી રીતે ત્યાં વધુ મતલબ વધુ સમય મોબાઈલ કે ટીવી સામે વિતાવાથી નહીં પરંતુ જેને માનસિક સ્વાસ્થ્ય અને અભ્યાસ કરવાથી પણ એ લોકો છેને પોતાના જીવનમાં મનોરંજ અનુભવે છે હવે મનોરંજન મતલબ ઘણા પ્રકાર ન હોય છે જેવી રીતે હવે રમત ગમત પણ શરીર ને સ્વસ્થ રાખીએ છીએ આપણે અ જય્યારે પણ આપણે અ આપણને મતલબ જીવનમાં આવું કઈ એવું લાગે તો આપણે છેને સંગીત સાંભળીને પણ છેને મનને શાંતિ આપી શકી છી જેવી રીતે પુસ્તકોનુંુ વાંચન કરવાથી પણ આપણા જ્ઞાનમાં વધારો થાય પછી પરિવાર સાથે આપણે મતલબ પ્રવાસ પણ ફરવા જઈ નવી નવી જગ્યાએ નવા નવા સંસ્કૃતિ વિશે જાણવાની તક મળે છે અથવા પરિવાર અને મિત્ર મિત્રો સાથે પણ સમય પસાર કરવો એ પણ એક મતલબ મનોરંજન જેવું જ કહેવાય છે
એ તો બિલકુલ તમે સાચું કીધું હા પણ એ તો હું કહું છું કે બઉુ બધા પાર્ટ છે પણ હું એક મુવીને મહત્વ આપું છું કારણ કે જો મવીમાં આપણે સ્ટોરી એક કોઈ પણ સંદેશ આપણને કોઈ પણ સારો મેસ કો લોકો સુધીની ભાવનાઓ સુધી પહોંચવાનો એક સાધન છે જેમાં કેટલા બધા કલાકારો જોઈએ તો હવે કેટલા બધા ફેમસ પણ થઈ ગયા છે અને આપડે બધા પણ એવા છીએ કે જે લોકો છે ને બોલવુડ અ ના જે એક્ટ્રેસ હોય છે જેવી ફેશન કરે છે જેવા કપડાં પહેરે છે અ જેવું ટ્રેન્ડમાં એમને જોઈને આપણે પણ એ ફ કરી તો મુવી ના કિરદારો પણ આપ જીવનમાં બહુ મહત્વ હોય છે આપણને આપ એમને જોઈને આપણામાં પણ બહુ બધા બદલાવો આવે છે આ જેમકે જોઈએ કે કોઈ પણ હીરો હિરોઈન અ જેવા કપડાં પહેરે છે જેવી ફેશન કરે છે જે ચીજ વસ્ત તું ને અપનાવે છે એ જ આપણે ફેશન અને ટ્રેન્ડમાં ચાલી રહે છે.
હા બરાબર કેવો છો મનોરંજન કા છે ને મતલબ એવું જોવાથી બધા છે ને આપણા જીવ આ રીતે બધું જીવન માં મતલબ આપણા જીવનનો છેને મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે આપણને મતલબ આ ક્યારે પણ હોય તો છોકરાઓ આપણા બધા મનોરંજન જોવાનું કેટલું ગમે છે આપણને. તે જીવનમાં મતલબ આમ આ
હા પુરાની મુૂવી અને નવી મુવી જોઈએ તો પુરાની મુવી હતી એમાં સ્ટોરી કેટલી શાંતિ હવેની મુવી છે એમાં બે બહુ શોર શરાબો પછી બોજ વધારે એક્શન અને એને પસંદ કરે છે કેટલી એવી ફિલ્મો છે જેના કિરદાર અને જેના મ્યુઝિક ગીતો બહુ જ ફેમસ થઈ જાય છે જે લોકોના મોઢે પર પણ ચડી જાય છે. આ સિંગમ જેવી મુવી છે તો કેવો એક પોલીસ મેન નો કેવો કર કરતવ્ય હોય છે કેવી રીતે સમાજમાંથી ભ્રષ્ટાચાર મટાવે છે અને કેટલીક એવી મુૂવી પણ પણ છે કે જે આપણને બો સારા મેસેજ આપે છે. અને આ કેટલીક એવી મુૂવી પણ છે કે જેને જોઈને આપણે બહુજ વધારે આમ હવે તો એક્શન મુવી બહુજ જો અમે બાળકો એને બધાને એક્શન મુવી જોવાની બહુ ગમે છે. હોરર મુવી જોઈએ ત્યારે આપડે કેવા દરી જઈએ છીએ તો કેવી રીતે મુવી નો મતલબ કહીએ કે અલગ અલગ પ્રકારની મુવી નો તો અલગ અલગ પ્રકાર નો ઇમ્પેક્ટ પડે છે.
આ તો તમે બરાબર કેવો છો એમ બી પહેલાની મુૂવીઓ અને હમણાંની મુવીઓમાં કેટલો બધો જા કેટલું બધું અલગ ફેરફાર હોય છે.
બિલકુલ પેલાની મૂવી એકદમ શાંત તરીકેથી અને બહુ એમ તેવી જે
હમ્મ. ચાલો માં